સ્તે, કેમ છો?
મજાસે
આજે, આપડે એઆઈની, એઆઈ વિશે સમજીયે
હા
એ આઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે આપણા, જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે, મોબાઈલ ફોન, ચેટબોટ, વોઈસ અસિસ્ટન્ટ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન સેવાઓમા, એઆઈ નો ઉપયોગ થાય છે. પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું એ ખરેખર માણસોની લાગણી સમજી શકે છે એ આઈ તમારા મતે એઆઈ શું છે?
કૃત્રિમ બુદ્ધિ
ઓકે
હા
એ આઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમતા એ આઈ એ એવી ટેકનોલોજી છે જે કોમ્પ્યુટરને શીખવા વિચા કરવા અને નિર્ણય લેવામાં મદદ કરે છે. એ આઈમાં લાગણી છે શું તે સમજીએ એ આઈ પાસે માણસોની જેમ સાચી લાગણીઓ નથી એ આઈને ખુશી, દુઃખ પ્રેમ, ગુસ્સો કે દંડ નો અનુભવ થતો નથી ઉદાહરણ તરીકે જો કોઈ લખે આજે મને બહુ આનંદ થયો તો એઆ ઈ સમજી શકે કે વ્યક્તિ ખુશ છે પરંતુ એ આઈ એ પોતે ખુશી કે દુખી થતું નથી તે ખારી આપણને ડેટા કરે
તે ફક્ત ડેટા અને પ્રોગ્રામિંગ ના આધારે જવાબ આપે એ કોઈ પણ લાગણી સમજી શકતું નથી
હા
સામાન્ય રીતે એ આઈ લાગણીઓનો ઓળખી શકે છે. પરંતુ માણસોની જેમ લાગણીઓ અનુભવી શક તું નથી તો તમારા મતે એ આઈ લાગ ગ્રીઓ કેવી રીતે ઓરખે છે?
નથી વાગતું
અહ
આઈ ડોન્ટ નો
ઓકે એ આઈ માણસોની લાગણીઓ, ડેટા અને પેટર્ન દ્વારા ઓળખે તે શબ્દો દ્વારા અવાજ દ્વારા ચહેરા ના હાવભાવ દ્વારા વર્તન ના પેટર્ન દ્વારા એ આઈ લાગણીઓનો અંદાજ શબ્દો અવાજ પરથી લગાવે છે તે પોતે લાગણીઓ અનુભવતી નથી આપડે જેમ કરીએ હું ખુશ છું દુઃખી છ તેનો તે ખાલી આન્સર આપે એ પોતે લાગણી અનુભવતું નથી કે શું છે એ આઈ એવી ટેકનોલોજી છે જે કોમ્પ્યુટરો અને મશીનોને માનવ જેવી બુદ્ધિનો ઉપયોગ કરીને શીખવા વિચારવા અને નિર્ણય લેવાની ક્ષમતા આપે જે આજના સમયમાં એ આપડા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે આપણને કોઈ પણ કામ કરવું હોય તો આપણને સરળતાથી એ આઈ દ્વારા પ્રાપ્ત મળી શકે
હમ
મોબાઈલ ફોન ચેટબોર્ટ ઓનલાઈન શોપ પિંગ નકશા સોશિયલ મીડિયામાં પણ એ આઈ નો ઉપયોગ ખુબ ઘણો વધી ગયો છે તો તમારા મતે એ આઈ કેવું ઇન્ટરનેટ છે?
યુટ્યુબ, ઈન્શા એ
વિદ્યાર્થીના જીવનમાં એ આઈ નું મહત્ત્વ સમજીએ શિક્ષણના ક્ષેત્રમાં એ આઇ વિદ્યા થીઓને અભ્યાસમાં મદદ કરે છે આરોગ્ય ક્ષેત્રમાં કોમ્પ્યુટ કરો ને રોગોની, ઓળખ અને સરસ, સારવારમા સહાય કરે છે, પેલા ડોક્ટરો પાસે એટલા, બધા સાધન ન હતા, કઈ રીતનું કામ કરવાનું તો એટલું બધું ખ્યાલ ન હતો, એ લોકો પાસે અત્યારે, એઆઈના જનરેટ, દ્વારા એ લોકોને ઘણું આરોગ્ય મા પણ ઘનો આગળ, વધ્યા છે.
હમ્મ.
વ્યવસાર ક્ષેત્રોમા, એ આય કામને વધુ ઝડપી, અને સરળ બનાવે એઆઈ, એ માત્ર ટેકનોલોજી નથી. પરંતુ વિદ્યાર્થીઓ, માટે એક શક્તિશાળી શીખવાનું સાધન બની ગયું વિદ્યાર્થીઓને કોઈ, પણ મુશ્કેલી આવે એટલે ફોનમાં, તરત સર્ચ મારે એટલેને તરત આન્સર મલી જાય પેલા એ લોકોને, ઘણા પુસ્તકો વાંચવા પડતા એનો આન્સર તે રીતે કીટ કરવું પડતું, એ લોકોને હવે, તરત જ મળી જાય.
હા
થીઓ એઆઈની મદદથી, કોઈ પણ વિષયને સરળ રીતે સમજી શકે. કે લોકોને કોઈ પણ વિષયના આવડતો હોય, ફોન માંથી જોય, એટલે એ લોકોના માઈન્ડમાં આવી જાય ગણિતના ઉદાહરણો, વિજ્ઞાન ના પ્રશ્નો ભાષા શીખવી કે પ્રોજેક્ટ તૈયાર કરવા જેવી, બાબતોમાં એઆઈ મદદરૂપ બને છે, મદદ તમારા માટે શું વિદ્યાર્થીઓ, એ સંપૂર્ણ નિર્ભર રહેવું જોઈએ.
ના
કેંમ
એના બુદ્ધિનો વિકાસ ન થઈ, શકે
અચ્છા હવે, આગળ આપડે રોજિંદા જીવનમાં, એ આઈ નું શું મહત્વ છે. તેજાણી એ ઘણી વાર આપડે એઆઈનો ઉપયોગ કરીયએ, છીએ. પરંતુ આપણને તેની કોઈ ખબર, પડતી નથી. એ આવ્યું છે, પણ આપણને તેની પૂરેપૂરી જાણકારી મળી નથી, હજી સુધી જેમ લોકો કે તેમ આપડે ચાલે છે.
હા.
સવારમાં મોબાઈલ, નો અલારાર્મ વાગે છે. ફોનમાં ફોટા ગોઠવાય ગૂગલ, મેપ રસ્તો બતાવે છે, યુટ્યુબ વિડીિયો સાચવે અને ઓનલાઈન શોપિંગમાં પસંદગી મુજબ વસ્તુઓ, બતાવવામાં આ આપણને જે પસંદ આવે, તે પ્રમાણે આપણે સર્ચ મારે તે પ્રમાનું એ લોકો આપણને વસ્તુ, બતાવે કે આપણને આ નું જોતું છે, આ કલર જોતો છે. જે એઆઈ, દ્વારા કરવામાં આવે
હા
પરંતુ એઆઈ નો ઉપયોગ, સમજદારીથી કરવો જરૂરી છે. અમુક વસ્તુ ફ્રોડ પણ હોય, શકે એ આઈ દ્વારા આપણને ડુપ્લિકેટ આઈટમ બધું બતાવવામાં આવે આપે એને આકર્ષી જઈએ. ના આપણે એને લેવાનો, પ્રયાસ કરીએ
હા, એકદમ
પૂરેપૂરી માહિતી જાણીને પછી, તેનો ઉપયોગ કરીએ તો વધારે સારું કહેવાય
હા
જો આપડણે તેના પર વધારે નિર્ભર બની જઈએ, તો આપણી વિચાર શક્તિ સર્ચાત્મકતા પર અસર થઈ, શકે આપણને ક ખ્યાલના આવતો એટલે તરત ફોનમાં સર્ચ મારીએે એવું, ને કે જરાક વિચારીએ આપણેે આનું શું થાય શું ના થાય આપડે ડાયરેક્ટ ફોનમાં સર્ચ મારી દઈએ તેનાથી વિચારવાની શક્તિ ઓછી થાય આપણેે
હા બરાબર
તેથી એઆઈને એક સહાયક સાધન તરીકે જોવું જોઈએ માણસના વિકલ્પ તરીકે નહીં આપડે માણસ છે તેના વિકલ્પ તરીકે નથી જોને આપને મદદ કરે તે સાધન તરીકે જોવાનું છે જેટલું માણસ કામ કરી શકે તેટલું એઆઈ તો કરવાનું જ નથી એ આપડે જેમ કેશું તેમજ કરવાનું છે
હા
એઆઈ અને માનવ બુદ્ધિ આપ વ્યાગર એઆઈ અને માનવ બુદ્ધિ ની તુલના અને મહત્વ જોઈએ
હા
ઘણા લોકો માને છે કે એ આઈ એ ભવિષ્યમાં માણસો જેટલું બુદ્ધિશળી બની જશે પરંતુ પ્રશ્ન એ થાય કે શું એ અને માનવ બુદ્ધિ એક સરખા હોઈ શકે તો તમારા મત મુજબ એઆઈ અને માનવી ની બુદ્ધિ એક સરખી છે
ના
શા માટે
મશીન છે આપડે ઇન્સાનની વિચારશક્તિ હોય છેલ
અચ્છા ઓકે તો તમ માનવ બુદધિ જન્મથી જ અનુભવ શિક્ષણ અને જીવનની પરિસ્થિતિ તેઓમાંથી વિકસે છે માણસ વિચાર કરી શકે જે એઆઈ કરી શકતું નથી નવી શોધ કરી શકે જે એ પણ કરી શકતું નથી લાગણીઓ અનુભવી શકે છે અને નૈતિક નિર્ણયો લઈ શકે જે એ લાગણી રીઓ અનુભવી શકતું નથી તો બીજી તરફ એ આય જે ડેટા અને પ્રોગ્રામિંગ ના આધારે કાર્ય કરે આપણે જેમ કે તેમ એ જ કાર્ય કરે તે પોતાની મેરે કાર્ય કરતું નથી તે મોટી માત્રામાં માહિતીનું વિશ્લેષણ ખુબ જ ઝડપીથી કરી શકે છે ગણતરી માહિતી શોધવા ઓળખવા જેવા કાર્યોમાં એ આઈ માણસ કરતા વધુ ઝડપી હોય શકે કંઈ પણ આપણને ગણતરીમાં મુશ્કેલી આવે એટલા તરત ફોનમાં કેલ્ક્યુલેટર દાખલ કરીએ એ આપણને તરત જવાબ આપે આપડે આપ મગત થી કરીએ તો જરાક આપણે તર કેલ્ક્યુલેટર ખોલી આપને ક દોરવા હોય કોઈ પેટર્ન દોરવી હોય તો કોમ્પ્યુટર લેપટોપ દ્વારા આપણે તરત દોરી શકીએ જેવું જોઈએ તેવું દોરી આપડણે હાથ વડે દોરવા જઈએ તો જરા ઘણો ટાઈમ લાગે જે એઆઈ એ જરાક સરળ કર્યું છે તમારા માટે શું એ માણસોનું સંપૂર્ણ સ્થાન લઈ શકે ચાસ તો આપડે જરાક એઆઈ ના ફાયદા અને ગેરફાયદા જોઈએ કે ફાયદા હોવાનું તો ગેરફાયદા તો હોવાના જ છે
હા
એ એના ફાયદા જણાવએ કામ ઝડપી થી અને ચોકસાઈ થી કરે એઈ કામ એકદમ ઝડપી કરે અને ચોક્કસાય આપડે ગંદુ એવું ના કરે તરત જ આપણને જવાબ પણ મળી શકે ચોવીસ કલાક સતત કાર્ય, કરે આપણને જય્યારે જોતા, હો ડેટા ત્યારે તરત ડેટા આપણને મળે એવું નહિ, કે એક મિનિટ બે મિનિટ સતત ચોવીસ કલાકે, એ કાર્ય કરે
હા.
જ અને મહેનત ની બચત, કરે સમયની તો ખુબજ બચત કર કરે, તરત રિપ્લાય આવે આપણને વિદ્યાર્થીઓના અભ્યાસ મા મદદ કરે
હા
તો જરા ગેરફાયદા, આપે જોઈએ, હવે કેટલીક નોકરીઓ પર અસર થઈ, શકે અમુક જેને સ્કીલ એઆઈ સ્કીલ, ન આવડતી હોય, તેમને નોકરી ના મળે
હા
એ આઈ પાસે માનવ જેવી, લાગણીઓ નથી, જે આપે જેવી, લાગણીઓ અનુભવી શકીએ તે તે લા ગાડી, અનુભવી શકતા નથી.
હમ્મ.
ટેકનોલોજી પર વધુ નિર્ભરતા વધી, શકે ટેકનોલોજીના આધારે બધા, એમાં પછી કામ કરે, ખોટા ઉપયોગો નુકસાન થઈ, શકે તેનો તો જરાક નિયમો છે, તે હ તમને ખ્યાલ આપું, તમે કરશો થ
હા
એઆઈ પણ સંપૂર્ણ નિર્ભર, ન રહેવું. એઆઈ આપેલી માહિતીની ચકાસણી, કરવી વ્યક્તિગત ગુપ્ત, માહિતી શેર ન કરવી.